બોલો.
કેમ છો? મજામાં.
હા બસ મજામાં. તમે કેમ છો?
હા બસ એકદમ મજામાં. આજે તો તારા ચહેરા પર અલગ જ ખુશી દેખાઈ રહી છે કોઈ ખાસ સમાચાર છે.
હા આજે તો મારા માટે ખૂબ જ યાદગાર દિવસ છે. આજે મને મારી નોકરીનો પહેલો પગાર મળ્યો છે અને આ ખુશી શબ્દોમાં વ્યક્ત કરવી ખરેખર મુશ્કેલ છે. ઘણા મહિનાઓની મહેનત, અભ્યાસ ઇન્ટરવ્યૂ પછી આજે એવું લાગી રહ્યું છે કે મારી મહેનત નું સાચું ફળ મળ્યું છે. જયારે બેંકમાં પગાર જમા થયો તો થયાનો મેસેજ આવ્યો ત્યારે મારી આંખો માંથી ખુશીના આંસુઓ આવી ગયા. અને પગારની ખુશી ખરેખર અનોખી હોય છે. એ માત્ર પૈસા મળવાની ખુશી નથી. પણ પોતાની મહેનત અને આત્મવિશ્વાસ નું પરિણામ હોય છે ત્યારે તેની સૌથી પેહેલા, વિચાર મને એ આવ્યો કે તેમને મારા મન માતા પિતા નો આવ્યો કે તેમને મારા માટે કેટલા ત્યાગ કર્યા છે કેટલા કષ્ટ સહન કર્યા મારા ભવિષ્ય તેઓ મારા ભવિષ્યથી લઈને દરેક જરૂરિયાત પૂરી કરવા માટે તેમને દિવસ રાત મહેનત કરી છે તેથી મેં નક્કી કર્યું છે કે પ્રથમ પગારની સૌથી પહેલા તેમને ભેટ આપીશ અને તેમના આશીર્વાદ લઈશ.
હા. આતો ખરેખર ખુબ સુંદર વિચાર છે. માતા પિતાના ચહેરા પર ખુશી જોવાનો આનંદ એ કોઈ મોઘી વસ્તુથી વધારે જ હોય છે. અને શું તું પહેલેથી કઈ ખરીદવાનું વિચારી રહી છે.
હા મારા મમ્મી માટે એક સુંદર સાડી અને પપ્પા માટે એક સરસ ઘડિયાળ ખરીદવાનો વિચાર છે. કદાચ એ ઘરે મીઠાઈ પણ લઈ જઈશ, જેથી ધરે બધા સાથે આ ખુશીની ઉજવણી કરી શકું. મને લાગે લાગે છે કે પ્રથમ પગાર પરિવાર સાથે ઉજવામાં ઉજવવામાં જ સારી મજા છે. અને ઘણા લોકો તો પ્રથમ પગારની મિત્રો સાથે પાર્ટી કરે છે, પણ પરિવારને ખુશ કરવાની સૌથી મોટી વાત છે કે માતા-પિતા તો ખુબ ગર્વ અનુભવે છે. અને હું તો મારા શિક્ષણને શિક્ષકોને પણ યાદ કરી રહી હતી કે તેમને હંમેશા મને પ્રોત્સાહન આપ્યું જો તેમનું માર્ગદર્શન ન મળ્યું હોત તો કદાચ આજે હું આ સ્થાન પર પહોંચી ના હોત. અને પ્રથમ પગાર મળતા જ જીવ જીવનમાં દરેક વ્યક્તિનું મહત્વ સમજાય છે.
હા એકદમ સાચું કીધું. પ્રથમ પગાર આપડને જવાબદારી પણ શીખવે છે. અને હવે કમાણી શરૂ થાય એટલે ખર્ચ અને બચત બંનેનું મહત્વ સમજાય છે. અને આમ નક્કી કરવું જોઈએ કે દર મહિને થોડા પૈસા બ ચાવવા ભવિષ્ય માટે બચત કરવી એ એટલી જ જરૂરી છે, અને માત્ર કમાવું એ પૂરતું ના કેવાય પરંતુ આપડે સમાજ અ સમાજદારીથી આપડે તેનો ઉપયોગ કરીએ એ અ ઘણી સારી બાબત છે.
હા તારી વાત તો સાચી છે. કારણ કે આજકાલ તો ઘણા યુવાનો પગાર મળતા જ અ આખો ખર્ચ કરી નાખે પણ જો બચત અને આયોજન જીવનમાં પણ એટલું જ જરૂરી છે. તો હું તો મારા ભવિષ્યના સપનાઓ પણ પૂરા કરવા માંગુ છું. આગળ અભ્યાસ કરવો છે, નવી કુશળતા શીખવી છે, ને પરિવારને આર્થિક રીતે પણ વધુ મદદ કરવી છે. અને પ્રથમ પગાર તો માત્ર શરૂઆત જ છે, હજુ તો ઘણું આગળ વધવાનું છે. અ
જ્યારે તું નોકરી શોધી રહી હતી. ત્યારે ઘણા પડકારો પણ આવ્યા હશે નઈ?
હ ઘણી જગ્યાએ ઇન્ટરવ્યૂ આપ્યા ક્યાંક પસંદગી ન થઈ તો ક્યાંક અનુભવ માંગ્યો ઘણી વખત નિરાશા પણ થઈ પરંતુ મે હિંમત નઈ છોડી સતત પ્રયત્ન કરતી રઈ અને આખરે મને સારી નોકરી મળી તેથી પ્રથમ પગારનું મહત્વ મારા માટે તો અ બઉ બઉ જ મહત્વનું છે.
હમ્મ. આ વાત પરથી એક શીખ મળે છે, કે જીવનમાં સફળતા તરત ના મળે આપડે ધીરજ, મહેનત અને આત્મવિશ્વાસ રાખીએને તો એક દિવસ સફળતા જરૂર મળે છે.
હા. અને પ્રથમ પગાર આપડને આત્મનિર્ભર બનાવ બના બનાવાનો આનંદ પણ આ પે છે. હવે નાની મોટી જરૂરિયાત માટે માતા-પિતા પર નિર્ભર નઈ રહેવુ પ તું પોતાની કમાણી કઈક ખરીદવાનો આનંદ જ અલગ હોય છે. જયારે આપડે પોતાની મહેનતના પૈસા ખર્ચીએ છીએ ત્યારે દરે ક રૂપિયાનું મૂલ્ય સમજાય છે. પેહલા જે વસ્તુઓ સરળ લાગતી હતી હવે સમજાય છે, કે તેના પાછળ કેટલી મહેનત હોય છે, અને હવે તો હું સમયનું પણ વધુ મહત્વ સમજુ છું કે ઓફિસમાં સમયસર પહોંચવું જવાબદારીથી કામ કરવું અને ટીમ સાથે મળીને કામ કરવું આ બધું મને ઘણું શીખવી રહ્યું છે.
હા ખરેખર નોકરી માત્ર પગાર જ નથી આપતી પરંતુ જીવન જીવવાની રીત પણ આપણને શીખવે છે. શ્રેષ્ઠ જવાબદારી, ધીરજ અને આત્મવિશ્વાસ જેવા ગુણો પણ આપણામાં ઘણા વિકસે છે. અને આજે તારી વાત પરથી મને સમજાયું. કે પ્રથમ પગારે માત્ર પૈસા નથી પરંતુ. માતા પિતાના સપનાઓ પોતાની મહેનત શિક્ષકોના આશીર્વાદ. અને ભવિષ્યની નવી શરૂઆતનું એક પ્રતિક છે.
હા સાચી વાત છે. અને અં ઘરે પોહતા જ મેં તો સૌથી પહેલા અને મમ્મી અને પપ્પા ના. ચરણ સ્પર્શ કરીને તેમના આશીર્વાદ લીધા હતા. પછી મેં કહ્યું કે આજે મને મારો અ પહેલો પગાર મળ્યો છે. આ સાંભળીને બંનેના જ. ચહેરા પર જે ખુશી હતી એ તો હું ક્યારેય ભૂલી નહી શકું. મમ્મી ની આંખો માં ખુશી ના આંસુ આવી ગયા હતા અને પપ્પા એ તો ગર્વથી મારા. માથા પર હાથ ફેર્યો. અને અં ખરેખર ખુબ જ ભાવુક ક્ષણ. હતો, માતા પિતાને પોતાના સંતાનની સફળતા. કરતા તો મોટો આનંદ તો બીજે. કોઈક બીજો એક ભી નહી હોય. અને આજે અમને લાગે છે કે અમારી મહેનત સફળ થઈ. મમ્મી એ કહ્યું કે પૈસા કરતા પણ વધારે ખુશી એ વાતની છે કે હું હવે. આત્મનિર્ભર બની ગઈ છું. તેમની વાતો સાંભળને મને સમજાવું કે માતા પિતા ને અં ભેઠથી નહી પરંતુ આપણા સારા કાર્ય અને સફળતા થી જ સાચી ખુશી મળે છે.
હં સાચી વાત છે. આ ખરેખર દિલ સ્પર્શી જાય એવી વાત છે. અને પ્રથમ પગાર મળ્યા પછી પણ તને તારા પર વિશ્વાસ પણ ખૂબ જ વધી ગયો હશે.
હા પહેલા તો મને લાગતું હતું કે હું ઘણું સાંભળી શકતી નથી. પરંતુ હવે તો વિશ્વાસ આવે છે કે જો. આપડે મહેનત અને ઈમાનદારીથી કામ કરીએ તો કોઈ પણ લક્ષ્ય પ્રાપ્ત કરી શકીએ. અને પ્રથમ પગારે પગારે મને આત્મવિશ્વાસ આપ્યો છે.
હા અને તારી. અંઅ દિનચર્યા માં પણ ઘણો ફેરફાર આવ્યો હશે ને.
હા પહેલા હુ માત્ર અભ્યાસ કરતી હતી હવે તો સમયનું આયોજન કરવું પડે છે સવારે વહેલા ઉઠ. હું સમયસર ઓફિસ પહોંયવુ કામ પૂરું કરું. અને નવી વસ્તુઓ શીખવી આ બધું. હવે મારી રોજની આદત બની ગઈ છે શરૂઆતમાં થોડું મુશ્કેલ લાગ. તુ હતું પરંતુ હવે તો મને આનંદ આવે છે આ બધું કરવામાં.
હા, સાચી વાત છે કારણ કે. અ આપણેે જો નોકરી શરૂ કરીએ તો આપડા. દિનચર્યામાં પણ ઘણું અં ઘણો ફેરફાર થાય છે. અને અં હાચી વાત છે કે શરૂઆતમાં થોડું મુશ્કેલ લાગે. પણ ધીરે ધીરે એ આપણા જીવનનો એક ભાગ બની જાય છે અને. અ અ દરરોજની આદત બની જાય છે અને ઓફિસમાં તારો પહેલો પગાર મળ્યો ત્યારે સહ કર્મચારીઓએ કઈ કીધું હતું
હા બધા એ મને અભિનંદન પણ આપ્યા હતા અને કેટલાય તો મજાકમાં કયુ હતું તો કે હવે તો પાર્ટી આપવી પડશે. અમે બધે સાથે ચા નાસ્તો કર્યો ખૂબ વાતો કરી ઓફિસ નુ વાતાવરણ પણ ખુબ હળવું અને આનંદદાયક બની ગયું હતું. અને પ્રથમ પગાર તો ઘણી મીઠી અ યાદો સાથે જોડાયેલો છે.
હા.
એ તો ઘણી સાચી વાત કીધી અને શું તું હવે કોઈ લાંબા ગાળાનું આયોજન પણ કરી રહી છે.
હા મેં નક્કી કર્યું છે કે દર મહિને નિયમિત. બચત કરી સાથે સાથે જ નવા કોર્સ કરીને. અ મારી કુશળતા પર વધારીશ અને આજના સમયમાં તો સતત શીખવું શીખ અત્યારે બી ખુબ જ જરૂરી છે. એટલું બધું શીખીશું તેટલી વધુ પ્રગતિ કરી શકીશું અને આજના સ્પર્ધા. તમક યુગમાં તો માત્ર ડિગ્રી પૂરતી નથી નવી ટેકનોલોજી અને નવી કૌશલ્ય પણ સ અ શીખવી એટલી જ જરૂરી છે.
હા એ તો ઘણી સાચી વાત કીધી અને હું મારા નાના ભાઈને પણ કહી રહી હતી કે અભ્યાસ દરમિયાન જ મહેનત કરવી જોઈએ કારણ કે. જ્યારે પોતાની મહેનતનું પરિણામ મળે છે ત્યારે જે સંતોષ મળે છે તે કોઈ બીજી વસ્તુમાં મળતો નથી. જે આપણે અભ્યાસ દરમિયાન કરેલી મહેનત પછી ઘણા મહિનાઓ. અને પરીક્ષાની પહેલા આપણે અહ જે મહેનત કરીએ એ એ બધી જ મહેનત જયારે આપણે પ્રથમ પગાર આપડા હાથમાં આવે છે ને તો એ સફળ થઈ જાય છે એમ
હા હું પણ તારી વાતથી સહેમત છું. અને પ્રથમ પગાર તો આપને પૈસા નું મહત્વ પણ શીખવે છે. અને તો હ હવે તો હું ખર્ચ કરતી વખત પેલા પેલા કરતા વધારે વિચારું છું.
હમ. પેલા કોઈ વસ્તુ ખરીદવી સરળ લાગતો પેલા તો આપણને એવું થાય કે ના આપણે ખરીદી લઈએ અને હવે અ આપડે રૂપિયા કમાઈએ ને તો પછી આપણને ખબર પડે કે. રૂપિયા કમાવવા પાછળ હવે કેટલુ સમય અને મહેનત લાગે છે તેથી આપણેે જ અહ જરૂરિયાતો અને શોખ વચ્ચેનો આપણે તફાવત સમજવો પડે નહી
હા સાચી વાત છે અને એકબીજા અહ અને અ ગમે એટલી સફળતા મળે આપણ આપ આપણે મહેનત ઈમાનદારી અને નમ્રતા અને પરિવાર પ્રત્યેનો પ્રેમ તો ક્યારેય ના છોડવું જોઈએ અને આજ જીવનની સાચી કમાણી છે. મને તો વિશ્વાસ છે કે આપણે બંને આપણા સપનાને. સાકાર કરીશું પરિવાર નું નામ રોશન કરીશું અને સમાજ માટે પણ સારું કાર્ય કરીશું.
હા એ તો સાચી વાત કીધ કરીશું આપણે.
હા હા સારું ચલ હા હા.